હલો નમસ્કાર આવી રહ્યા છે આવી રહ્યા છે.
જય સ હા તમારો અવાજ આવે છે જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ રાધે રાધે.
કેવું હાલે છે અત્યારે તમારા ગામમાં.
ચાલી રહ્યું છે હાલમાં તો. તમારે ત્યાં કેવું ચાલુ છે?
અમારે અહીંયા અત્યારે ડિજિટલ પેમેન્ટના ખુબ ગેર ગેરફાયદાઓ વધી રહ્યા છે.
હા અમારે ગામમાં પણ વધી રહ્ય ડિજિટલ પે ના કારણે વધારે પડતા ફ્રોડ થાય છે પૈસા વ ધારે પડતા કપાઈ જાય છે અમુક ના પછી ઓટી પીને એવા શેર કરવાથી બધાના અ કાઉન્ટમાંથી આખો અકાઉન્ટ પણ ખાલી થઈ જાય છે તમારે ત્યાં એવી સ્થિતિ આવી છે.
અહિયા અત્યારે એક જણ ફ્રોડ થયું એના ઉપર કોલ આવ્યો હતો કે તમે લાખ ઇન્વેસ્ટ કરો તો તમને થોડા દિવસોમાં અમે ડબલ કરીને ત્રણ લાખ આપીશું પરંતુ તેના કોઈ પૈસા આવ્યા નથી અને તે પોતે અત્યારે ખૂબ દેવામાં ઘુસી ગયો છે જેનું કારણ છે લાલચ અને ફ્રોડ વાળા અત્યારે જાણી ગયા છે કે જેમ તેઓ લાલચ વધારે આપશે તેમ લોકો તેમાં ફસાશે. અને તેઓ પૈસા ઇન્વેસ્ટ કરશે અને જલ્દી પૈસા કમાવાના ચક્કર માં તેઓ પોતાના પૈસા ગુમાવશે તમારે શું માનવનું છે આ બાબત.
સાચી વાત છે માણસે એ લાલચ નહી કરવી જોઈએ પરંતુ માણસ વસ્તુ જ એવી છે કે એ કોઈ ભી દિવસ લાલચ કરો વગર ચાલે નહીં માણસ હંમે શા લાલચ કરવા કરે છે તેના લીધે એને ખરાબ પરિણામ મળે છે હવે તમે કીધું તેમ ત્રણ લાખ કરવાની વાત હતી પરંતુ નહી મળ્યા. એ માણસ ની લાલચ કેવાય છે એનાથી થી છુટકારો મેળવો હોય તો આપડે બધું ચકાસ બધું બધા ડોક્યુમેન્ટ જોઈ પછી જ આપડે ઇન્વેસ્ટ કરવા જોઈએ અને પૈસા કોઈકને આપવા જો થી કોઈકને પૈસા આપવા નહીં. ઓપી સીવી ને કોઈ પણ કાર્ડ કે યુપીઆઈ એની કોઈ પણ ડિટેલ્સ આપડા આપવી નહી જોઈ ખાસ કરીને એટીએમ નો પિન યુપીઆઈ નો પિન કોઈને આપવું નહી જોઈએ.
એ વાત તમારી સાચી છે અત્યારની જે એક ઘટના છે અમારા ગામમાં એવું થયું હતું કે એક ફ્રેન્ડ હતો. એ મતલબ તેઓ બંને મિત્ર હતા અને એક મિત્ર એ બીજા મિત્ર પર ભરો સો કરી લીધો ને એટીએમનો પિન આપી દીધો અને એટીએમ પણ આપી દીધો. વાપરવા માટે અને તે મિત્ર એ તેનો ગેરફાયદો ઉઠાવીને તેના એટીએમમાં જેટલા પૈસા તેટલા ઉપાડી લીધા અને તે અત્યારે ફરાર થઈ ગયો છે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે પરંતુ પોલીસ વાળા અત્યારે પોતાની કામગીરી બધા ભજાવી રહ્યા છે પરંતુ ત્યાં સુધી તે ખુબ ટેન્શનમાં છે અને ડિપ્રેશનમાં જતો રહ્યો તેને ખુબ વિચાર આવે છે કે આવું મારે નોતુ કરવા જઈતો હતો મેં વિશ્વાસ જાણવ્યો હતો મે મિત્રતા પર પરંતુ તે દભો કરી તે ખુબ દુઃખી થાય છે તેમને કહે પણ છે કે આવું મારી જોડે ના થવું જોઈએ પરંતુ કરીએ શું અત્યારે અત્યારે જમાનો જેવો વિચિત્ર આવી ગયો છે તમારું શું માનો છે આ વગરે
સાચી વાત છે હમણાં વધારે પડતા જ ફ્રોડ થવા લાગ્યા છે અમારા ગામમાં પણ એવું તો એક દુકાનમાં એક ભાઈ છે એ સામાન લેવા ગયા હતા પરંતુ દુકાનદાર એ આપડો ભાઈ છે એને પહેલા એવું બતાવવામાં આવ્યું કે પેમેન્ટ કરી દીધું છે પણ એકચ્યુઅલીમાં પેમેન્ટ થયું નહીં હતું એ કોઈ ફેક એપ પરથી પેમેન્ટ કર્યું હતું ને પેલા જે પેમેન્ટની સિસ્ટમ હોય જેમાં બોલે કે પૈસા આવી ગયા છે તો એમાં એને કઈ રીતે બોલાવ્યો હતો તેનાથી દસ હજારનું હતું પેમેન્ટ કરવાનું તે બધું સામાન લઈ જવાના કઈ કોન્ટેક્ટ નંબર કેવું કઈ પણ નહી મળ્યું
મિત્રની શોપ છે એના જોડે પણ એ બધુ થયું હતું જે તમે કહ્યું કોઈ હતું બહાર ન વ્યક્તિ આવ્યું હતું અને એને કુલ પંદર હજાર નો સામાન લીધો હતો હાર્ડવેર નો અને એ પછી તેણે બતાવી દીધું કે સ્ક્રીનશોટ કે આ થઈ ગયા છે પેલા ને એવું લાગ્યું કે માર ફોન પણ સ્પીકર ખરાબ છે. તો કદાચ નહી મતલ નહી બોલ્યું હોય સ્પીકર આય ગયા હશે મારા અકાઉન્ટમાં અને પછી તારે એને ચેક કર્યું બધું કે આવ્યા છે કે નથી આવ્યા અકાઉન્ટમાં ત્યારે તેને જાણવા મળ્યું કે એના ફોન માં તો આવ્યા જ નથી તે પંદર હજાર નો લોસ કરીને બેઠો છે અને તેને ખુબ દુઃખ થાય છે કે મારે પહેલા ચેક કરી લેવા જોઈતું હતુંકે મારા ફોનમાં આવ્યા છે કે નહી આય તેને વિશ્વાસ જાળવ્યો ગ્રાહક પર અને તે ગ્રાહકે દગો કરીને પછી તેની તેની જોડે ખૂબ ખર્ ખરાબ અસર થઈ છે આપણે જાણીએ છીએ ડિજિટલ ના ગેરફાયદા છે પરંતુ આપણે એમ જોવા જઈએ તો તો સિક્કા ની બે બાજુ હોય છે. તેમ ડિજિટલ પેમેન્ટની બે બાજુ છે ફાયદા અને ગેરફાયદો એમ તો ડિજિટલ પેમેન્ટ ખુબ ઘણા વધારે ફાયદા છે પરંતુ તેના ગેરફાયદાઓ પણ તેટલા જ છે ડિજિટલ પેમેન્ટની વાત કરીએ ફાયદાઓમાં તો આપણે કશે ફરવા જઈએ બહાર જો આપણા પર કેશ ના હોય તો આપણે ઓનલાઈન કરી દઈએ તો આપણે વધારે પડતા કેશ લઈને નહી ફરવા પડે અને તેના લીધે આપણને ચોરી થઈ જાય આપણા ખિસ્સા કાતરો જે અત્યારે વધી રહ્યા છે તે પણ ઘટી જાય અને આપણા ફોનમાં જેટલા પૈસા આપણે વધારે રાખીએ તેટલો આપણને સારું પડે તેટલો આપણે ભાર ઉચકે નઈ લઈ જવું પડે અને તેટલું પાકીટ ને એ સાચવું પડે અને બધી જ રીતના આપણને ખુબ ફાયદા થાય છે. પરંતુ ડિજિટલ પેમેન્ટના ગેરફાયદાઓ પણ તેટલા જ વધારે છે. તમાર શું માનવું છે?
સાચી વાત સે એમ તો ઘણા બધા ફાયદાઓ છે આપડે જો કોઈક જગ્યા આપડે વધારે પૈસા આપ ના હોયને આપણે તે કેશમાં આપણે નહીં કરી શકતા હોય તો આપડે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને ઓનલાઈન થ્રુ આપણે એને પૈસા કરી શકીએ છીએ હવે પંદર થી વીસ લાખ રૂ પિયા આપણે કેશમાં ક્યાંથી શુધવા જાાવાનું બેંકમાં જાય તો બેંકમાં ભી નહીં આપવા કરે એટલા બધા પૈસા પરંતુ જો આપણે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો આપણે આરટીજીએસટી એનાથી આપણેે કરી શકીએ છીએ અને એ તરત ને તરત થઈ જાય છે. ટાઈમલેસ અને બધી એવી પ્રક્રિયા છે કે આપણે સરળ રીતે બધું થઈ શકીએ છે.
એ વાત તમારી સાચી છે અત્યારે જો આપણે કસે ગયા હોય અને જો આપણા ખિસ્સામાં કેશ ન હોય તો આપણે તાત્કાલિક યુપીઆઈ પેમેન્ટથી અથવા ફોન પે ગૂગલ પે ભીમ પે જેવી એપ્લિકેશન નો યુઝ કરીને આપણે પેમેન્ટ કરી શકીએ છીએ અને જેથી ખૂબ સરળ બની શકે પેમેન્ટ કરવાનું અને જો આપણા પર કેશ ન હોય તો આપણે તેમને ઓનલાઇન કરીને પણ આપણે તરત આપણું કામ બતાવી શકીએ છીએ જો પહેલા કેવું હતું કે આપણા પાસે જો કેશ ના હોય તો આપણે કઈ શું કરી જ નથી શકતા કેમ કારણ કે આપણા પર કેશ પેમેન્ટ સિવાય કોઈ ઓ પ્શન નતો કેશ પેમેન્ટ સિવાય કોઈ ઓપ્શન નતું જેના કારણે આપણે કેશ પેમેન્ટ કરવું જ પડે અને કોઈ બીજો પેમે ન્ટનો ઓપ્શન જ નતો એક હતો ક્રેડિટ કાર્ડ અથવા એટીએમ કાર્ડ અને તમે જાણો છો બધી જગ્યા એ કાર્ડ સ્ક્રેચ મશીન નથી હોતું નાના નાના દુકાનદારો પણ અત્યારે તો ફોનપે ભીમપે જે એપ્લિકેશન અ એપ્લિકેશન પરથી પોતાના સ્પીકર ને એવું મંગાવીને બિઝ નેસ અકાઉન્ટ ખોલાઈને તેઓ વાપરે છે અને જેથી કરીને તેઓને પણ ખૂબ ફાયદો થાય છે નાના નાના પેમેન્ટ જેવા કે જો છુટાની મગજમારી ચાલે છે અત્યારે પાંચ રૂપિયા બે રૂપિયા એક રૂપિયા તો તેઓને તે નુકસાન ભોગવું પડે જો કે ગ્રાહકોને તેઓ કહી દે કે બીજી વાર આપીને જજો કોઈ ગ્રાહક એવું નથી હોતું કે જે આવીને પાછું આપી જાય તો આપણે તેના લીધે એ ફાયદો થાય છે કે તે ઓ એક રૂપિયાને એવા પણ ઓનલાઈન કરાવી દે અને તેઓનું નુકસાન થતું બચાવે છે. અત્યારે તમે જાણો છો નાના નાના દુકાનદારો જે જથ્થાબંધ વેપારીઓ પરથી માલ લાવીને છૂટક માલ વેચે છે તેઓને તેના પર કશું મળતું નથી હોતું ઝીરો પોઈન્ટ પાંચ પૈસા ઝીરો પોઈન્ટ પચાસ પૈસા અથવા એક રૂપિિયા કરતા એવું જ ક તેમને નફો થતો હોય છે અને જો તે નફો પણ તેમને નફો જ નથી થતો જેથી કરને ભીમ પે અને ગૂગલ પે તેમના માટે ખુબ વધારે અસરકારક અને ખુબ સારું બની રહ્યું છે જેથી કરીને સરકારને પણ અત્યારે તમે જાણો છો કાળા બજારી કેશ જયારે કેશ હતો ત્યારે કાળા બજારી ખુબ વધારે હતી અને જેના લીધે આપણે પાંસોની અને હજારની નોટ પણ બંધ કરવા બે હજારની પણ નોટ બંધ કરવા પડી હતી જેથી કરીને અત્યારે જો ઓનલાન પેમેન્ટ નો જમાનો. સરકાર પાસે બધી બેંકની હિસ્ટ્રી પહોચી જાય છે કે કયા પૈસા કઈ જગ્યાએ અને કઈ રીતે ટ્રાન્સફર થયા છે જેથી કરીને આપણને સાચો આપણને મળી રહે કે આપણા દેશની ઇકોનોમી કેટલી છે ત્યારે પહેલા કેવું હતું કે ખાલી કેશ નો જ જમાનો હતો તો જેથી કરી. બધા કેશ સંતાડી રાખે અને બધા બધા સંગ્રહ કરતા હતા કે. જેથી કરીને પછી જયારે ઈકોનોમી પર અસર થાય ત્યારે ખબર પડી કે કેશ તો આપણા ઈકોનોમીમાં ઘ રહ છે ત્યારે ખબર પડી કે કાળા બજારી આપ દેશમાં ખબ વધારે. ચાલી રહી છે જેથી કરી અત્યારે જો કેશ નો જમાનો ધીરે ધીરે વિલુપ્ત થવા લાગ્યો છે. સારું છે કારણ કે સરકારને પણ ખુબ ફાયદો થાય છે જેનાથી કે તેઓને ઈન્કમ ટેક્સ ખબ કોના પરથી કેટલો વધારે લેવાનો અને કોના પરથી ઓછો લેવાનો એ ખબર પડે તમને પણ ખબર જ છે કે મોટા. મોટા બિઝનેસમેનો ખુબ કાળાબજારીમાં વધારે પડતા પડી ગયા હતા. જેથી કરીને આ નોટબંધી ન નરેન્દ્ર મોદી એ ચાલુ કર્યું તમારે શું માનું છે.
સાચી વાત છે એમાં તો પણ આજુ બી મારા માનવા પ્રમાણે જોવા જાય ને તો આજુ જે લોકો કરવું હોય તે લોકો કાળા બજારી એ વસ્તુ કરે. પરંતુ જો એને રોકવું જોઈએ તો પ્રોપર રીતે બેંકે આખું ઓનલાઈન ટ્રાન્ઝેક કરવા જોએ કેસ રાખવા જ નહીં જોઈએ તો જ કાળા બજારી એ અટકી શકે છે અને બીજું કે જો કાળાબજારી નહી અટકાવવું હોય તો જે કોઈ પણ કેશ લઈ જાય અને તે કેશનું શું કરે એનું બધું લિસ્ટ વાઈઝ બેંકમાં જાહેર કરવા પડે તો આપણને ખબર પડે કે ક્યાં કાબજારી થાય થાય છે અને ક્યાં નહી થાય
એ તો તમે એજી વાત સાચી છે પરંતુ અત્યારે બેંક જ બ ખરબ થઈ ગઈ છે તમે પણ. મોટા મોટા બિઝનેસમે લોન લ છે બેંકમાંથી તેમાં બેંક ના કર્મચારીઓને ખબ મોટા પયા પર સપોર્ટય ખુબ મોટા પયા પર એટલે કર ખુબ મોટા પયા પર જે બેક માંથી લોન લે છે કરોડો ની લોન છે હજારો કરોડો ની લોન લે છે અને પછી તેઓ બારના. દેશમાં નીકળી જાય છે અને પછી તેઓ ત્યાં વસવાટ કરી લે છે અને તેની સિક્યોરિટી એમ. ખ સારી રીતે સિક્યોર રાખે છે જેથી કરી તેઓ પચી જાય છે અને આપણા દેશના પૈસા બધા બહાર લઈને નીકળી જાય છે જેથી કરીને ઈકોનોમી ને ખુબ ખૂબ એટલે ખુબ નુકસાન થાય છે.
સાચી વાત છે. એ તમારી વાત બધલી સાચી છે પરંતુ હવે શું કરી શકે સરકાર પણ જાણે જ છે એ બધી વસ્તુ હવે ચાલો આપડે આગળ વાત કરીશું એના વિશે
સારું.